હલો, આવાજ. આવે છે? હાલો. હાલો.
ઉભારો
છે. એપ્લિકેશન, બહુ પ્રોબ્લેમ આવતી છે. સે
હાલો.
હા, હામડો, હમ્મડાતુ છે.
હા, હવે આવે છે, હવે આવે છે આવે છે.
હમ્મ, હમ્મ.
બરાબર, બરાબર. બસ યાદ કર્યા હારી. કીધું ઘણા દિવસ થી મળ્યા નથી, ફોન નથી થયો, કઈ વાત નથી થઈ, ક્યાં છો, શું છે, જાણકારી લઈએ, કેવી છે તબિયત પાણી?
હો! બરાબર છે, તમને કેવું છે?
બસ ચાલયા રાખે, બીધું તો શું કહીયે હવે.
હમ્મ હમ્મ ચાલવું જોઈએ તબિયત પાણી સારી રહેેવી જોઈએ એવ તો આપડે બધું.
હા, હા, હા એ તો એમજ છે ને ભાઈ, આપડી તબિયત જેટલી સારી એટલું આપડું મન સારું બીજું તો શું કહીએ બાકી તો તકલીફ. તો હવે, રેવાની છેજ. છેે, બધી.
તકલીફ તો રેવાની છે, પણ હવે એ ના થયા તો લડ તા આવડું જોઈએ.
હા, હા, તે પેલું હું તમને કતો હતો તને. હમણાં તો ધંધામાં જ છીએ હવે ખેતીની જમીન લીધી છે, તો તમારી પાસે થોડી ઘણી નોલેજ લેવી છે.
હમ્મ હમ્મ હ તો આવને ક્યાંક ગવો તમને મજ આવે ગામની બધી ભેસ છે, ઘોડો રાખેલો છે, બધું વસ્તુ બતાવશું તમને.
હ હ નઈ નઈ ગામમાં તો તમારી તમાર એવું નામ છે ખેતીમાં એટલે ઘણું સારું એટલે જ તમને ફોન કર્યો, આપડા સંબંધો સારા છે એટલે મેં કીધું નોલેજ તો તમે આપશો જ હમણાં શું છે. ખેતીમાં કેવું ચાલે છે કામકાજ. છે સારું છે.
ખેતી તો એની સૌ કામ જ છે એમ આપણા અઢી એકર ખેતી છે એમાં
તમારો અવાજ બઉ કપાય છે થોડુક નેટવર્ક આવું તો, સારું.
કપા તો આયવો?
હાજી હજી બઉ કપાય છે.
હાલો.
હા બોલો બોલો હાલો.
આયવો અવાજ?
હજી બી વચ્ચે વચ્ચે બવ કપ પાય છે.
હવે સંભળાતું છે હા હા અરે શું છે કે એની ખૂણામાં આવું પડે તો મચ્છરા વળગતા છે તો પછી અમે પંખામાં બેહેલો
બરાબર બરાબર. હા હા એ તો હવે થોડું તમે કીધું કે પેલું ખેતીમાં કીધું તમારી પાસે નોલેજ લઈએ. હમણાં શું કર્યું છે, ખેતીમાં કેવું છે, કઈ રીતે ચાલે છે?
ખેતીમાં ચાલ્યા કરતું છે. કારણ કે અત્યારે એની આપડા માણસોને બધું એના ઉપર જ આપી દીધેલું છે. એનામાં શું છે કે એની પચીસ ટકા ઉપર આપી દીધેલું છે કે જે બી પાક થાય, જે બી ખર્ચો થાય, જે આ થાય એને જે નફો વધે એના પચીસ ટકા એની તમારા પંચોતેર ટકા અમારા બધું તમારે કરવાનું ખાલી અમને ખાલી હમ્ભાળવાનું
બરાબર બરાબર એટલે મહેનત સમજો ને પચીસ ટકામાંય નની એનામાં જે બી મહેનત કરે ને જે ફળ થાય તેમાં પણ હમણાં શું વાયુ શું છે?
અત્યારે એની, અત્યારે જુઓ એની સો એકડમાં એની મગફળી વાવી છે પછી એની પચાસ એકડમાં એની કપાસ વાવ્યો છે અને સો એકડમાં એની ડ્રેગન ફ્રૂટ વાવેલા છે.
બરાબર-બરાબર હું પણ એજ વિચારતો તમે કીધું આ ડ્રેગન ફ્રૂટ વાળું સારું છે ને ઘણા ટાઈમથી જોયું છે હવે ફ્રૂટ તો મારા ખ્યાલે આપડા અહિયાયાનું નથી મારા ખ્યાલે મને એવું લાગે છે બહારનું છે, આપડે અહિયાં એને જે જગ્યાએ આપણું ગામ છે. ત્યાં ખેતી સારી એવી થાય છે એની. એટલે હું પણ વિચારતો હતો કે એક્સપોર્ટ બી થાય છે બીજું કે આપણા દેશમાં પણ એની ડિમાન્ડ સારી છે કારણ કે હમણાંનું યુથ કેવું છે, એ લોકોને હેલ્ધી ફૂડ ને આ ટાઈપ ન બધું ફૂડમાં ઇન્ટ રસ વધારે છે તો સલાડને એમાં એનો ઉપયોગ વધારે થાય છે એવું હું મારું માનવું છે.
જેમથી આપણે કેલરી બહુ સારી જલ્દી વધે હવે કોઈને ડેન્ગ્યુ થયું હોય, કોરોના થયું હોય, કોઈ બી બીમારી થયું હોય ને તો આપણે કેલરી વધારે જોઈએ, શક્તિ વધારે જોઈએ, તો આ ડ્રેગન ફ્રૂટ એના માટેનું જ છે જેમથી આપણી શરીરની કેલરી વધે શક થી વધે ને આપણે એને આમ આનંદ આવે એવા ટાઈપનું આ ફળ આવે બહુ મીઠું ફળ આવે મીઠાસ આવે આમ કલર લાલ આવે તમે મોઢામાં નાખો એટલે ત જ પીગળી જાય.
હા એ મેં જોયું છે મોઢામાં નાખે તો પી ગું એમાં લાલ ને વ્હાઈટ બે આવતા છે, અંદર પાછા કઈક કાળા કાળા દાણા આવે તે ટાઈપ ના એટલે મોઢામાં મેં એક વખત થતું મોઢામાં નાખું તો ઓગળી જાય ચાવવું પણ ન પડે ને એકદમ સરસ આપણા પેટ માટે આપણા આંતરડા માટે સરસ છે શરીરના એ શું છે કે સાફે કરેને આપણા શરીર ને પોષક તત્વ આપે.
હા એટલે ઈ વસ્તુ બહુ સારી છે આ વસ્તુ બધા છે બધા લોકો આઈએ કે ચિત્તેર વર્ડ નો માણસ ખાઈએ કે પચાસ વર્ષનો માણસ ખાઈએ કે દસ વર્ષનો છોકરું બી ખાઈ શકે કારણ કે ચાવાનું કઈ આવે નહી મોઢામાં ના એટલે પીગળી જાય એટલે બધા આનંદ ભર્યો રસ લે. મજા લે ને જાયકો લે.
બરાબર છે સારું. છે ને બીજું પેલે મગફળી છે તે પછી કઈ રીતે કરો છો તેને વેચી દઉ છો બજારમાં કે શું છે?
હવે એનામાં કેવું છે કે અત્યારે જો ભાવ સારો હોય તો વેચી દઈશ એનું તેલ કાઢી નાખી. તેલ કાઢીને આપણે સ્ટોક કરી નાખી પછી એની આપણે તેલ બી વેચતા છે અત્યારે ભાવ સારો હતો સામે ડિમાન્ડ હતી એટલે પછી આપે બધું મ મગફળી વેચી દીધી ને જે મગફળીના માથે ન જે પેલું આવે ને ઉપર હોય પાંદડા ટાઈપનું એ બધા પાંદડા આપણે રાખી સ્ટોક કરી દીધા, એનું શું છે કે તે ચારામાં વપરાશ કરી જે ગાય પશુ આ જે ખાય ને એનામાં એ વપરાશ થાય
બરાબર, બરાબર આજે તો બઉ કામ કર્યું લાગે, થાકી ગીયા લાગો છો.
આજે તો તમે વાત જવા દો કારણકે એની આજે બીજા પાય એની રોપણ ચાલુ હતું ગૂતડી, ને માણસો હતા ની મેં પોતે લાગેલો એટલે આજે તો એવો થાકી ગયેલો છે કે આમ સુઈ જવ, પણ મિત્ર છે એટલે બે મિનિટ વાત તો એના જોડે તો કરવીજ જોઈએ ને. તો શું થોડીક થકાન ઓછી થઈ જાય.
હા, બરાબર છે ફાયદો બંને બાજુ છે એટલે સારું છે.
હમ્મ, હા ઈજ છે ને, કારણકે બે ના ફાયદામાં જ આપડે જીવન ચાલવું જોઈએ.
બરાબર, બરાબર. બીજું હમણાં શું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ કે છે સારું એવું એમ કે માલ આપે મોકલીએ એમાં સારું એવું આપણને ફાયદો થાય છે. હમણાં હું અમારા એક સંબંધીને ત્યાં ગયો હતો એને ત્યાં શું છે કે પેલા કાળા આ જે કાબુલી ચણા આવે ને તે લોકો કર્યા હતા પણ હમણાં તમને ખબરજ છે કે આ બધું વોર ને બધું ચાલે છે તેના લીધે ઈમપોર્ટ એક્સપોર્ટ ને આપણે અસર થઈ છે. હવે એમને ભાવ નથી મળતો જે ભાવ મળવો જોઈએ ને એ લોક કો એમના હું ગયો હતો તો ત્યાં આંગણામાં આખો સ્ટોક બધો ભરી દીધો છે. આખા ગામમાં બધાને ત્યાં એ સ્ટોક પડ્યો છે. હવે ભાવ જ નથી તો એ લોકો માલ એક્સપોર્ટ નથી થતો, એટલે બધા એ સ્ટોક કરી રાખ્યો છે હવે તકલીફ એમ છે હમણાં આપડે ચાલે છે મે મહિનો આવનારા ટાઈમમાં હવે લગભગ વરસાદને સમજો મહિનો દોઢ મહિનો જેવું છે ત્યાં સુધી જો એ નહી ગયું તો એમ ખ જેટલું છે તે તે પણ ખરાબ થઈ જશે, માલ. પાણી લાગે એટલે અનાજ ખરાબ થઈ જાય. એટલે હવે એ લોકો બધા ખેડૂતો પણ ટેન્શનમાં છે ને આ એમ કે છે કે થોડું ઓછું થાય ચાલુ થઈ જાય તો સારું અમને બી ભાવ મળે અમે બી વેચી દઈએ એમ.
હા, એ છે પણ હવે જો વધ ધારે બગડ્યું તો ત્રાણ કરાવશે કારણ કે ખેડૂતની વાત સાચી છે. ભાવ મળડે તો એ નફો મળે ચાલે. જે હોય તે એ બધુ મૂકીવી પડશે પાછી એ જ પૈસા આપવા પડશે કે આ વસ્તુ બારે ફગાવાઈ આવ, એના કરતા અત્યારે જે ચાલતું છે એમાં જવા દે નફો તો પછી બો ઓખી વસ્તુ છે.
નહી એટલે જ ને ને બીજું કે હમણાં અમે ગયા ત્યારે અમે પૂછ્યું કે ભાઈ શું ત કઈ રીતે હવે, હમણાં ત્યાં એમને ત્યાં સીઝન એવી છે ને હમણાં કશું નથી, આરામ છે, ખેતરમાં બધા એ લોકો એ પ્લાવ મારીને મૂકી દીધા છે, કે ગરમી થી શું છે કે અંદરને જીવાત હોય મરી જાય. હવે એ લોકો અમે ત્યાં મજૂરો ના હતા, તો અમે કીધું કે મજૂરો તમે ક્યાંથી લાવશો એ કે બધા મજૂરોને અમે એડવાન્સ પૈસા આપીને મોકલ્યા છે. મેં કીધું એ તો રિસ્ ખરું કારણકે પૈસા આપી દીધા હવે મજૂરોને આપડે ક્યાં પકડવા જઈએ ત આજે અહિયાં છે, કાલે ત્યાં છે. તો એ કે રીસ ક તો ખરું પણ શું કરીએે ભાઈ. ખેતી નું કામ જ એવું છે કે એના વગર ચાલે નઈ, જો પૈસા ના આપો તો આવે નઈ ને પૈસા આપ પો ફીફતી ફીફતી જેવું છે આવે ના આવે, એટલે આપડ થોડુંક રિસ્ક લઈને હવે આપ્યા છે, જોઈએ નહીં આવે તો આપડે લેવા ત્યાં લેવા મૂકવા જવાનો ખર્ચો બી આપડે, માલિક આપડે ખેતર આપડુ તો પણ આપડે એમને ગરજ માટે તે લેવા મુકવા જવા પડે, બધું કરવું પડે, આપડે જ કરવું પડે.
પણ આપણા એટલે કાઈ થઈ ન શકે ને. કારણ કે આપને ગરજ છે એ વસ્તુની, એટલા માટે એની આપણે એક વસ્તુ કરતા જાય. પણ
હા એટલા માટેજ ને.
તમે આવો તો સારું પડે. અહીંયા આવો તો એક વાતાવરણ જુઓ.
હા એ ગામડે શું છે ભાઈ મારે આવું જ છે, શહેરનું જીવન જીવી જીવીને હવે કંટાળ્યા છીએ, વચ્ચેના ટાઈમમાં તો કેવુ છે કે પેલું લોકડાઉન હતું ને ત્યારે હારુ હતું. કે ભાઈ લોકડાઉનમાં આપણે ત્રણ ચાર મહિના બંધ હતું ને એટલે બધાને શાંતિ થઈ ગઈ હતી. તમને બી હ ખબર પડી હશે કે કેવી શાંતિ, બધું બંધ એટલે એકદમ પરમ શાંતિ વાતાવરણ બી ચોખ્ખું થઈ ગયું ને બધા માણસો કેવા એન્જોય કર્યું છે.
હમ્મ, એટલે એની એ વસ્તુ તમે જોવાળવા આવો આપણે એની એની મળીને વાતો કરશું ને એક નવી આનંદ લેેશું જગ્યાની.
હા તો ચોક્કસ-ચોક્કસ આપે આવશું, હું આવીશ ત્યારે તમને રૂબરૂ ફોન કરીને જ આવીશ, એટલે મળશુ ત્યારે ત્યારે વાત કરશું ચાલો. ભલે હા ઠીક છે. ભલે યાદ આપશું.